હલો.
કેમછો મજામાં બસ શાંતિ શું ચાલે તમે કહો.
બસ શાંતિ ચાલે છે જમી લીધું તમે.
હોવ જમી લીધું.
મારો અવાજ કમ્પ્લીટ આવે છે તમને
ના થોડુંક માહી રાખવું પડશે તમને
ઓકે હમણાં આવે છે.
ના હજી થોડુંક ઓછું અવાજ.
હા બોલો તો શું કહો છો.
બસ કશું કેતા હું જો તમે કો કેવું ચાલે
બસ શાંતિ મોટા મોટા થઈ ગયા એવું લાગે છે.
કેમ શું થયુ એવું તો
તો અત્યારના છોકરાઓને જોઈને આપણને બી આપણા બાળપણની યાદ આવે.
સાચી વાત
નય કઈ ફેમિલી નું ટેન્શન નય કશું જ નય નાનપણ માં તો.
સાચી વાત છે તમારી બાળપણ નું કહીએ તો આમ જોવા જેવું હતું પેલાનું બાળપણ અત્યારનું તો બધું ફરવાની રમવાની ધણી બધી રીતે સાચી વાત ના.
હા એકદમ સાચી વાત કહી તમે.
પણ બાળપણની મજા એક અલગ હતી અ. હે તા આજે બાળપણ હ. જરૂર આપણે બા બાળપણ એ જીવનનો સૌથી સુંદર અને
સાચી વાત છે તમારી એમ તેમ બાળપણમાં આપણને કોઈ ચિંતા જવાબદારી કશું નહી માત્ર રમવું ભણવું અને આનંદ કરવું.
બાળપણમાં દરેક દિવસ નવી હા સાચી વાત છે. બાળપણમાં દરેક દિવસ નવી ખુશી લઈને આવતો હતો. સાચી વાત છે ને તને.
હા વાત તમારી સાચી છે. કેવા કે નવા મિત્રો નવા શિક્ષકો બધી નવી નવી વસ્તુઓ આપણને શીખવા મળે રોજ સ્કૂલમાં જઈએ એટલે સાચી વાત ને.
હા એકદમ સાચી વાત અને શાળાનો પ્રથમ દિવસ પણ આજે મને આજે આજે બી યાદ છે. તે કેવું મમ્મી આપડે સ્કૂલે ના જવું માઈસ. સવાર સવાર માં વેલો ઉઠાડી દે મમ્મી સવારે પહેલી વસ્તુ કે સવાર એમાં વેલા ઉઠાડે એ જ આપણને ગમે નહી કે આપણને આખો દિવસ રમવું જ હોય. એટલે મમ્મી પરાણા આપણને ઉંચકીને સ્કૂલે મૂકી આવે. પછી સ્કૂલે લેવા આવે મમ્મી, પેહલા તો કેવા દિવસો
ખૂબ સાચી વાત છે, તમારી આમ પીલી વસ્તુ હોય, જયારે આપડે બાળપળ માં મમ્મી સામે કોઈ જિદ કરે. કે કશું બી હોય તો એમને આપણને તૈયારીમાં અપાવુ જ પડે, તે વસ્તુ સાચૂં
હા, એકદમ સાચી વાત અને પ્રથમ દિવસે ગયા પછી, ધીમે-ધીમે શાળામાં આપણને નવા મિત્ર મળે, નવા શિક્ષકો મળે અને નવી-નવી વસ્તુઓ શીખવા મળે છે. પછી રિસેસ નો સમય તો સૌથી પ્રિય હતો મારો કે, આ રિસેશ નો સમય સૌથી પ્રિય એટલે કે બધા મિત્રો સાથે બેસીને નાસ્તો વહેચીને ખાવાની કઈક મજા જ અલગ હતી. કેવાય ને કે આમ પેલું શું શેરિંગ ઇઝ કેરિંગ એવું કઈક છે ને ઇંગ્લિશમાં વાક્ય
હા, સાચી વાત છે તમારી જયારે પણ એમના કોઈ મિત્રને રમવા જવાનું કહીએ, તો કોઈ દિવસ આપણને તેમાં કોઈ ના નઈ પાડે, રમવા માટે એ વખતે કેવું કે આપણે રમવું છે અને મિત્ર નથી. હવે રમવું છે, પણ કોઈ ની પાસે સમય નથી. આપડે મિત્ર નથી સાચી વાત ને
હા, એકદમ સચી વાત અને એ રમત માં તો શાળા માં થી સીધા અ રમતમાં તમે જોવા જાવ, તો ત્યાં સ્કૂલમાં રમત નો પિરિયડ હોય. તો બધા જ સીધા મેદાન માં રમવા જતા રહેતા, બધા કે શું રમે ત્યાં મેદાનમાં જઈને અમુક લોકો ક્રિકેટ રમે, છોકરીઓ હોય તો અ ફૂલ રેકેટ રમે, છોકરાઓ બીજા કોઈ ખો-ખો રમે, કબ્ડી રમે. પછી છોકરીઓ અમુક સતાકૂકડી પણ રમતી હતી, બધા બહ એ બઘી બવ રમતો હતી. બાળપણમાં જે અત્યારે આપડે રમવી હોય છે, પણ રમાંતી
ના-ના, સાચી વાત છે તમારી બીજી વસ્તુ એ કે જયારે પણ આપડે બાળપણમાં તમે જો કે મમ્મી આપણાં કઈક બહાર જઈએ, તો આપણને ફુગ્ગા નો બઉ શોખ અને આમ રમકડા નો આપણને કેટલો બધો શોખ હોય.
એકદમ સાચી વાત, છોકરીઓ હોય તો છોકરીઓ ને ડોક્ટર સેટ છે, પછી ઘર- ઘર રમવા માટે કિચન સેટ છે, ડોલ છે, એ બધું છોકરીઓને રમ રમવા માટે બધું બહુજ જ હતું અને છોકરાઓ ન રમવા માટે તો તમે જોવ તો, પછી પેલો ફૂટબોલ છે. પછી ક્રિકેટ માટે બોટ અ, બેલ અ બેટ અને બોલ છે. બીજુ તો બઉ બધું હોય છે અને આજે બાળ, બાળકો મોટા ભાગના સ મોટાભાગ સમય મોબાઈલ માં જ પસાર કરે છે પેલા મો બેલ નોતા છતાંય જીવન ખુબ જ આનંદ થી વ્યતીત થતું હતું સાચી વાત ને
સાચી વાત છે તમારી. અને કેવાય નહ ત્યારે પણ છોકરાઓ છે ને એ સારું લાગે વ્યક્તિ જાય છે એ જવાબદારી એ વ્યક્તિ મસ્તી ભૂલી જાય છે. અમુક હોય છે છોકરાઓ જે મોટા થાયને ક્રિકેટ હમણા પણ અમુક બધા શોખ પછી ઓછા થઈ જાય છે સાચી વાત ને.
એકદમ સાચી વાત એ તમે જે વસ્તુ કીધું કે અમુક ને શોખ હોય છે અમુક ને
એ શોખ એ લોકોને હોય છે પણ એ લોકોને ઘરની જવાબદારી કામની જવાબદારી ના લીધે એ લોકો શોખ કરતા નહી હોતા. શોખ તો બધા પણ અત્યારે મોટા થયા પછી હાલમાં બી બધાને હોય છે જ શોખ.
વાત તમારી સાચી છે.
બાળપણમાં રમકડા પણ અમૂલ્ય લાગતા હતા. અને વરસાદ પડે તો કેવું આપડણે કાગડ ની હોડી બનાવીને ને પાણીમાં છોડતા હતા. પછી પતંગ ચગાવતા હતા દિવાળી ઉજવતા હતા. હોળીમાં કેટલી મજા આવતી હતી એકબીજાને કલર લગાવવામાં. અને એક બીજા પર પાણી છાંટવામાં. હોળી આવા તહેવારો હોય ત્યારે બી મિત્ર આપણે એક મિત્રની ત્યાં આપડે એક એક જણ બધા મિત્રો સાથે ભેગા થઈને બધા પાસે બધા તહેવાર મનાવના.
સાચી વાત છે તમારી. મ . પાછડ વાગે સાયલેનટ કરદો બાળપણ ત્યારે શાળામાં આપણે કેવુ પીટીનો પીરયડ હોય તો સીધા આપણે મેદાનમાં રમવા જતા રહીએ. ક્રિકેટ રમીએ કબડ્ડીરમે ખોખો રમીએ સંતાકુકડી ટુકડી રમીય દોડું કૂદવાની બધી ગમે. આપડે રમતા. પછી અત્યાર ના બાળકો શું મોટા ભાગ નો સમય બધો મોબાઈલ મા પસાર કરે. સાચી વાત પેલું કેવાય ને કે મોબાઈલ આવી જતા જીવનમાં કેટલો પેહલા આનંદ હતો આપડા સમયમાં બધા આવે. એટલે દાદા દાદીને ઘેર જતા રહીએ રહેવા માટે. દાદી માની વાર્તાઓ સાંભળીને જીવનના સારા સંસ્કાર મળે આપણને. બાળપમાં મલેલા રમકડા પણ અમૂલ્ય લાગતા વરસાદ પડે એટલે કાગળની હોડી બનાવી પાણીમાં તરાવતા. પતંગ ચગાવી દિવાળી ઉજવવી અને હોળી રમવી કેટલી મજા આવતી. પે જન્મ દિવસ ની પણ કેટલી મજા આપડો જન્મ દિવસ આપણે સ્કૂલમાં જઈએ ટીચરને પગે લાગે સરને પગે લાગીએ પછી આપે બધા છોકરાઓ જે આપણા મિત્રો હોય જે ક્લાસમાં બધા ને ચોકલેટ આપી. કેટલી મજા આવતી હતી.
હા. અત્યારે એ મજા અત્યારે આપણને આપે આમ જોવા જઈએને તો એ બધું યાદ કરીને પણ આપ અત્યારે હસુ આવે છે. હોમવર્ક ન કરવા હોમવર્ક ન કરવા માટે પણ કેટલા બનાવતા. પરીક્ષાનો થોડો ડર લાગતો હતો, પણ પછી-પછી ફરી રમવાનું શરૂ શરૂ કરી દેતા હતા. બાળક બાળપણમાં મિત્રતા ખુબ જ નિસ્વાર્થ હોય છે. અને મિત્રો સાથે પણ થોડા સમયમાં ભૂલી જતા હતા. આજે આજે મોટા થઈ ને એ નિર્દોષતા ઓછી થઈ ગઈ છે. તે વાત સાચી છે ને?
સાચી વાત છે. બીજી વસ્તુ કે બાળપણમાં જે હોય ને એક મિત્ર પસી બાબતે તમારે બોલવાનું થશેને કેમ કે પોતાનો સંબંધ તૂટી જશે. કોઈ દિવસે વ્યક્તિ સામે જોતા જ બહુ બોલવાનું થાય કે મિત્ર સાથે
હ, એકદમ સાચી વાત છે તમારી, અત્યારે મોટા થઈ ગયા પછી કેવું કે, સંબંધોને એની જવાબદારીના લીધે આપણે થોડાક નિસ્વાર્થ ભાવના ઓછી થઈ ગઈ હોય છે, અને થોડીક આમ શું કેવાય કે કેવાયને કે થોડોક ઇગો આવે એવું આયી જાય આપણને મોટા થયા પછી કે, ના કે એમણે આ વસ્તુ આમ કરી. તે વસ્તુ તો ખોટી છે, એટલે હું હવે એને બોલાયીશ નહી, એમ કહીને સંબંધ ઘણા ટૂટતા હોય છે. પણ થોડી આપણામાં બી લેટ ગોની, લેટ ગોની ભાવના રાખવી જોઈએ. અને દરેક વ્યક્તિ પોતાના બાળ બાળકોને ફરી જીવવાની ઈચ્છા રાખે છે. આજના બાળકોને મોબાઈલ કરતા મોબાઈલ કરતા પુસ્તકો, રમતો અને પરિવારો સાથે વધુ સમય પસાર કર કરવો જોઈએ અને બહાર રમવા જવાથી શરીર અને સ્વાસ્થ્ય અને મન બધું એકદમ શાંત રહે છે એટલે આજની જનરેશનને બી એ એ બાબતે બી જાગૃત કરવી જોઈએ. કે તમે મોબાઈલ છોડીને તમે બહારની દુનિયામાં બહાર જે રમાત રમતો રમાતી હોય એ રમોપુસ્તકો વાંચો અને પરિવારો સાથે તમે સમય પસાર કરો તો તમારા માતા-પિતાને બી સારું લાગે.
હમ, સાચી વાત છે.
આભાર!